હૂ
હલો
તમને મારો અવાજ આવે છે
હા તમને મારો અવાજ આવે છે
હા હા તમારો અવાજ આવે છે
કેમ છો મજામાં
હા હું મજામાં છું તમે
હું પણ મજા. એવ પૂછી રયા કે તમારી પાસે પરિવાર માટેનું કયું ઉપકરણ ઉપલબ્ધ છે ઘરમાં
હાલમાં અમે પરિવહન માટે હમ ઈકો છે એટલે પ્રાઇવેટ વેહકલ્સ છે બાઈક છે બે.
એવું.
હા.
તો તમે જો જો તમે ડૂરની મુસાફરી કરો તો તમે તમે આ પ્રાઈવેટ વ્યકલમાં કરો કે પબ્લિક ટ્રાન્સપોર્ટ નો ઉપયોગ લો છો.
હમ મેં. જેમ બનો તેમ પબ્લિક ટ્રાસ. નું ઉપયોગ નું પાછે વધારે જવુ છું.
અ લામાંન્ટન. તો મુસા પણી હોય તો પ્લિક ટ્રાન્સપોર્ટ એ સારામાં સારો એ કહેવાય કા કારણ કે તે ઓ ઓછા ખર્ચે દૂર સુધી અને ઓછા પો પોલ્યુશન પણ કરે છે અને એક સાથે ઘણા બધા વ્યક્તિઓને લઈજઈ લઈ જઈ શકે છે જેથી ટ્રાફિક જે જેમ કે મોટા મોટા શહેરોમાં ટ્રાફિક અને પ પ્રદુષણની જે તકલીફો છે તે પણ દૂર થાય છે એ સાચી વાત છે મારી
તમે જે કહો છો તે તમે. પબ્લિક ટ્રાન્સપોર્ટની વાત કરીએ. તો. બસ અને ટ્રેન આ બે મુખ્ય પરિવહનો છે.
હ આપડે તમે. એ ભૂલી ગયા વિમાન એરોપ્લેન
હા પણ વિમાન પણ હા વિમાન પણ પબ્લિક હોઈ શકે છે. પરંતુ વિમાન ની વાત કરીએ તો થોડું ખર્ચા પડે છે આપણને
હ એ તો છે.
એ હાલમાં આપણે એને ગણતા નથી હા. જામ બને ટમ આપણે જે રેગ્યુલર જે આપણે લઈએ છે ઉપયોગમાં તે તે વાહનો વિશે વાત કરીએ તો બસ ને ટ્રેન હવે ટ્રેન છે તો ટ્રેનમાં ભાડું ન જેવું જ હોય છે એટલું વધારે હોતું નથી અને લાંબુ ડિસ્ટન્સ ટૂંકા સમયમાં કવર કરવા માટે આ મોસ્ટલી લોકો ટ્રેનનો સહારો લેતા હોય છે આ ટ્રેનનો ઉપયોગ એક તરફથી સારું પણ છે હાલમાં આપણું જે ભારત દેશ છે તેમાં જે ટ્રેનની જે સુવિધા પૂરી પાડવામાં આવી છે એમાં લોકો એવું લાગે કે તે સુવિધા પૂરી પાડતા જ નથી કે જેમ મુસાફરો છે જે અંદર ટ્રેનમાં બેઠા છે તો એમને લંચ પ્રોવાઈડ કરવો પછી કંઈ નાશ નાસ્તો તો કરીઓ પછી સમયે સમયે પાણી આપણે બહારના દેશમાં જોઈએ તો સ્વચ્છતા કેટલી રાખે છે ત્યાં લોકો આપણા હા મોસ્ટલી લોકો દ્વારા જે અવોઈડ કરવામાં આવે છે કે પબ્લિક ટ્રાન્સપોર્ટ કરતા પ્રઇવેટ ટ્રાન્સપોર્ટ સારું પરિવહન ને વાહન કરતા પબ પબ્લિક કરતા પ્રઇવેટ સારું એમ એ એક જ કારણોસર છે કે આ જે બધી જે પબ્લિક પ્રોપર્ટી છે તેને લોકો વધુ પડતું નુકસાન પહોંચાડે છે અને ગન નક્કી કરે છે ત્યાં એના કારણે ઘણા બધા વ્યક્તિઓ જે પહેલેથી મુસાફરી કરતાય તે પણ એને ગ એનો ઉપયોગ કરવાનો ઓછો કરે બની કને કરી નાખે છે અને વાત કરીએ તો પ્રાઇવેટ પ્રાઈવેટ બાજુ કેમ લોકો જાય છે પ્રાઈવેટ ટ્રાન્સપોર્ટમાં આપણે કહી શકીએ કે આપડે પોતાની બાઈક પર જઈએ છીએ કટો અંગત ફોર વ્હીલનો ઉપયોગ કરે છે ગાડીને ગાડીનો ઉપયોગ કર્યા બાદ જે હવે આપણે એ બંનેનો કમ્પેરિઝન કરીએ તો તમારા ખ્યાલથી અ પ્રાઈવેટ ટ્રાસપોર્ટ સારું કે પબલિક ટ્રાસપોર્ટ સારું
જો મારા મંતવ્ય એ છે કે જો તમે અ ટુ ટૂંકા અંતરની મુસાફર કરવા માંગો તો તમે આ તમારું પ્રાઈવેટ પ્રાઈવેટ જે સાધન છે તેના થકી કરી શકો કારણ કે તેમાં તમારે ગમે તે સમય તમે લઈને જઈ શકો છો મારી મરજી ના મુજબ તમે સ્પીડ કરો સ્પીડ એડજસ્ટ કરો છો જેથી તમે વહેલા પહોચી શકો છો અને તમ તમે થી વસ્તુ લેવાની તમે કરી શકો છો પરંતુ બસ કે તેમાં એવું હોતું નથી ચોક્કસ સિટી તેની જગ્યા એ રહે છે એથી આપણને થોડુંક મુશ્કેલ થઈ જાય છે પરંતુ સરકાર દ્વારા બસ અ પબ્લિક ટ્રાન્સપોર્ટ ને કરવા માટે છે ને આપણે જે જે કૉલેજ સ્ટુડન્ટ છે ડિપ્લોમા સ્ટુડન્ટ છે એ બધા સ્ટુડન્ટો માટે સરકાર દ્વારા પાસ અ પાસ પાસ મતલબ સરકારી આપવામાં આવી છે જે જે થકી જે થકી છે છે ને ઓકે અરધી કિંમત આપીને આખા મહિનાની મુસાફરી કરી શકે છે જેથી જે થાકી આજે પબ્લિક ટ્રાન્સપોર્ટ છે ને એ છે તે વધાર્યો હોય છે તમે શું કેહેશો આ વિશે આ આ એક સારું પગલું કેવાય સરકાર અ સારું પણ છે અને ખરાબ પણ છે તમે શું કહેશો સરકારી બસો છે સરકારી ટ્રેન છે હાલ તમે જોઈ શકો છો કેવો છે ગંદકી છે એ છે તમે પબ્લિક ટ્રાન્સપોર્ટ ઉપયોગ લેવો સારો કેવાય કે નહી સારું કેવાય
એક તરફથી પબ્લિક ટ્રાન્સપોર્ટમાં જે સુવિધા મળે છે તે સુવિધાને અવગણતા આપણે ધ્યાનમાં લઈએ કે અન્ય જે પરિબળો છે ધારો કે તમારી પાસે પૈસાની પૈસા ઓછા છે પરંતુ તમારે કમ પૈસે વધારે જગ્યા વધારે ટ્રાવલ કરવાનો છે વધારે રસ્તો કાપવાનો છે લોંગ ડિસ્ટન્સ પર જવું છે તો પછી તમારે પબ્લિક ટ્રાન્સપોર્ટને પ્રિફર કરવું જોઈએ કારણ કે એમાં ઓછા ખર્ચે તમે વધુ ડિસ્ટન્સ મેજર કાપી શકો છો અને તેમજ જો તમે પ્રાઇવેટમાં પ્રાઇવેટ બાજુ જોઈશો તો તમારે એનો જે ફ્યુલ નો ખર્ચો છે. પેટ્રોલ ડીઝલ, કાં તો સી એન જી, વ આ બધા જે પરિવાર છે તેમાં ખર્ચો વધી જાય છે. પ્રાઇવેટની વાત કરીએ તો. હવે તમે જાઓ છો તો તમારે એકલા એ પૈસા કરવાના રેયને, હવે જ્યારે તમે પબ્લિકમાં જાઓ છો, તો પબ્લિકમાં જે ખર્ચો હોય તે બાવન સીટની બસ હોય છે. બસમાં દરેક મુસાફર માટે થોડા-થોડા પૈસા હોય. ને એમાં જ એમનો ઉર્જાનો આ જે પેટ્રોલ, ડીઝલને સી એન જીનો ખર્ચ હોય તે પૂરો થઈ જાય છે. જેથી તમે ઓછા પૈસા વધુ ફરી શકો છો, તેમજ અહ ફ્યૂલ ફ્યૂલ પન એટલું બધું બળતું નથી. એક તરફથી તમે સરકારની હેલ્પ કરો છો.
હમ્મ.
જે જથ્થો છે પેટ્રોલનો નીચે જમી ભી ભીતરમાં તો એ જથ્થો પણ સેફ રેય છે. તમારું શું કેવું?
મારું જ એવું કેવું છે કે આપણે પબ્લિક ટ્રાન્સફરને અહ જે આપણું પબ્લિક ટ્રાન્સપોર્ટ છે, બસ છે, ટ્રેન છે, ને એમ, એને આપણે પ પ્રોત્સાહિત કરવું જોઈએ, કારણ કે તે ઓછા પૈનામાં ઓછા પૈસામાં ઓ વધારે એ-એ કરે છે, મુસાફરી કરે છે અને જે એના વિરુદ્ધ આપણે જે પ્રાઈવેટ અહ એમાં પેટ્રોલ નો ખર્ચો વધુ આવે છે, અને આપણે એક વ્યક્તિને લઈ જવા માટે ને એની સામે બાવન વ્યક્તિ જાય છે એક સાથે, એટલું પોલ્યુશન થાય છે, પણ એટલું બધું નહી નથી, એને જી બાવન વ્હીકલ લઈને જાય તો બધે પોલ્યુશન કરે જેથી આપણે આપણે તો પબ્લિક ટ્રાન્સપોર્ટ છે અને આપણા પર્યાવરણ માટે પણ સારું કહેવાય. શું કેવું છ?
એક તરફથી તમારી વાત પણ સાચું જ છે. મારા જે ફેમિલી છે, જ્યારે ફેમિલી જ્યારે જાય છે ત્યારે અમે પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરતા નથી. અમે જેમ બને તેમ પ્રાાઈવેટ ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરીએ. કારણ કે જે પ્રાઇવેટ પરિવહન હોય છે, તેમાં આપણે આપણી મરજીથી ક્યારેય બ્રેક લઈ શકીએ છે, ક્યારે પણ, કે ભાઈ આ તો વચ્ચે કંઈ ખાવા માટે કાં તો ઇમરજન્સી કંઈ પડી હોય તો બ્રેક લઈ શક કાય છે, ક્યારેય બી થાંભી શકાય ગાડીને. તો કેના કાંઈક ફોટો કંઈ સારો પ્લેસ મળે ત્યાં ફોટો વોટોસ પાડી શકાય. ફરવા માટે આપણે પ્રાઇવેટ સેક્ટરનો પ્રાઇવેટ પરિવહનનો ઉપયોગ કરવો જોઈએ, પબ્લિક કરતાં. તમ અમ્મ તમને મળીને જે મને આ પબ્લિક ને પ્રાઇવેટ પરિવહન વિશેની જે માહિતી મળી છે, આ માહિતીને હું મારા રોજિંદા જીવનમાં પણ ઉપયોગમાં લઈ લઈશ એવું મેં આશા રાખું છું.
હમ્મ. ખૂબ-ખૂબ આભાર તમારો. મને આ પથી પબ્લિક ટ્રાન્સપોર્ટ અને પ્રાઈવેટ ટ્રાન્સપોર્ટ જેનો આ માહિતી આપવા માંથી.